હ હલો જય શ્રી કૃષ્ણ. કૃષ્ ના કેમ છો તમે?
હું મજામાં છું. હ કેવું ચાલે ઘરે બધા બરાબર ને
હા ઘરે તો બધા બજામાં જ છે પણ આજ કાલ તો તમે મને બહુ ફિટ લાગો છો ને.
હા હા આજકાલ તો બધા જ લોકો પોતાના ફિટનેસ કેટલું ધ્યાન આપે છે એવું કેવાય કે આજકાલ તો ફિટનેસ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બધા જ પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવા લાગ્યા હોય. એવું લાગે છે.
નહી નહી સાચી વાત છે આપણે તો આ નસપત ધ્યાન આપું ખોબ જ જરૂરી છે ફિટનેસ પર ધ્યાન આપશું તો આપણી શરીર પણ ફિટ રહેશે સ્ટ્રેસ પણ આપણને ઓછો થશે અને આપણે આખો દિવસ કેટલા એક્ટિવ રહીએ છીએ.
હા એ વાત તો છે પરંતુ અમુક વાર અમુક લોકોને ફિટનેસ પર ધ્યાન આપવું કે એક્સરસાઇઝ કરવું એ કંટાળાજનક લાગતું હોય છે લોકો વિચારે છે અરે કાલે કરશું કાલે કરશું એમ કરીને પોતાના શરીર પર ધ્યાન જ નથી આપતા અને એના લીધે પછી બીમાર પડે છે.
હા નહીં નહીં આપણે ફિટનેસ પર તો ધ્યાન આપવું જ જોઈએ એનાથી આપણું વજન પણ કંટ્રોલમાં રહેશે તો તેનાથી આપણને કેટલી બધી બીમારીઓથી બચી શકીએ છીએ અને એમ પણ હું પણ ડેલી એક કલાકનું વોક કરું છું અને યોગ ગ પણ કરું છું.
આ તો ખુબ જ સારી વાત કહેવાય આપડ પોતાનું ફિટનેસ નું ધ્યાન રાખું. એ સૌથી પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. આપણે યોગા કરવો જોઈએ. જોઈએ મેડ ષણ કરવું જોઈએ બંને એટલું પોતાના શરીરને સમય ફિટનેસ નો જ ભાગ છે એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણને બીમારીઓ પણ ઓછી થશે.
હા એટલે જ તો મેં મારું છે ને હવે ડેલી રૂટીન પણ મેં મારું ચેન્જ કરી દીધું છે. હવે હું સ પહેલાં હું છે ને મોડીયો તે હતું અત્યારે મેં હું શું કરું છું સવારે છ વાગે ઉઠી જાઉં છું પછી થોડુંક અડધો કલાકનું વોક કરવા જાઉં છું અને એના પછી મારા યોગા ક્લાસીસ જાઉં છું.
આ તો ખૂબ જ સરસ ટેવ કહેવાય બધાએ પોતાના ફિટનેસનું ધ્યાન સમયસર રાખવું જોઈએ આજકાલ જોઓને સૌથી વધારે આપણા દેશમાં સમસ્યા એ છે કે જે મહિલાઓ હોય છે એ પોતાના શરીરનું નથી રાખતી પોતાના બ કામનું મતલબ જે પોતાનું સમય છે એ બધું જ ઘરના કામોમાં ઓફિસના કામોમાં પરિવારને સંભાળવામાં બાળકોને સંભાળવામાં આપી દે છે જેના લીધે પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવાનું તો એ ભૂલી જ જાય છે પણ આવું ના કરવું જોઈએ મહિલાઓએ પણ વિચારવું જોઈએ કે આપણે સ્વસ્થ રશું તો શું કામ કરી શકીશું.
સાચી વાત છે મહિલાઓએ પોતાને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આજકાલ તમે જોતા જ હશો કે એ જે થાઈરોઈડ જેવી સમસ્યા છે તે આજકાલ કેટલીધ મહિલાઓમાં જોવા મળે છે.
હમ એ વાત તો ખરી કહી તમે અને આજકાલ તો જોઓ ને મોટાપણો સમસ્યા પણ કેટલી વધી ગઈ છે લોકો બેઠા બેઠા ઓફિસોમાં કામ કરે છે અને એક્સરસાઇઝ જેવું કરતા નથી જેના લીધે આ સમસ્યા એમને ઘણી વધી ગઈ છે અને પછી ક્યારેક પબ્લિક પ્લેસમાં જવાનું થાય ત્યારે શરમ અનુભવે છે એની જગ્યા એ લોકો રોજ એક્સરસાઇઝ કરે તો ફિટ પણ રહી શકે અને યંગ પણ દેખાય.
બિલકુલ ખરી વાત છે અને એક્સરસાઇઝની સાથે સાથે મારું માનવું છે કે તમારું એક યોગ્ય ડાયટ એક સંતુલન આહાર લેવો એ પણ ખૂબ જ જરૂરી છે.
હા એ વસ્તુ છે આપો આહાર પણ આપ ફિટને માટે ખૂબ જ જરૂરી છે આપડણે કેવો આહાર ખાઈએ ફાસ્ટ ફૂડ ખાઈએ કે ઘરનો બનાવેલો પૌષ્ટિક ભોજન વિટામિન્સ થી ભરપૂર પ્રોટીન્સ થી ભરપૂર ફાઈબર્સથી ભપર ફ્રૂટસ ખાઈએ એ પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કે આપણું સ્વાસ્થ્ય આપણું ફિટનેસ કેવી ર
ખૂબ જ આપણે યોગા કરવાથી પણ કેટલા બધા ફાયદા થ છે તમને ખબર જ જશે ને પહેલાં મને મને એટલું બધું મને આળસ આવતું હતું મને કંઈક હું એટલું લેઝી લેઝી ફીલ કરતી હતી અને મારા ગોઠનામાં પણ મને બહુ જ દુખતું હતું પણ જ્યારથી મેં યોગા કરવાનું ચાલુ કર્યું છે તો મને ધીરે ધીરે એટલા બધા સારા અનુભવો થયા છે હું આખો દિવસ એટલી એક્ટિવ રહું છું અને મારો ગૂંઠણનો દર્ તો જતો જ રહ્યો છે.
હા યોગા પણ એક તરની એક્સરસાઇઝ જ કહેવાય એ પણ સારી જ છે જે ફિટનેસ વધારવામાં અને શરીરને એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે આજકાલ લોકો એ પણ એના પર જ ધ્યાન આપવું જોઈએ આજકાલ જુઓ ને તમે જે એક્ટર્સ ફિલ્મસ્ટ્ટાર એ બધા હોય છે એ શું કરે છે કે બહારથી ન્યુટ્રીશન જે ડાય ડાયટિશિયન એ બધાને હાયર કરે છે કે એ એમના ફિટ ફિટનેસનું ધ્યાન રાખે એની જગ્યાએ આપણે ઘરનું બનાવેલું ભોજન ખાઈએ રોજ મેડિટેશન કરીએ યોગા કરીએ રોજ સવારે વહેલા ઉઠીએ થોડું ચાલવા જઈએ કુદરતી વાતાવરણમાં તો આપણું શરીર ઓઑટોમેટિકલી ફિટ રહેવાનું જ છે.
ખરી વાત છે યોગા એ મનને શાંત કરે છે અને આપણે જીમમાં જઈએ તો એ આપણી બોડીને ફિટ કરે છે તો આ બેઓનું ખૂબ જ સરસ કોમ્બિનેશન છે એટલે મારું માનવું છે જેમ જે આપણને ફાવે તમને જીમ જવું ગમ હોય યોગા કરવા અથવા ક જ ના થાય તો મારું માનવું છે તમારે ડેલી એક કલાકનું વોક તો કરવું જ જોઈએ.
હા. ફિટનેસ એ એટલે એકદમ પ્રોપર રીતે ધ્યાન રાખવું ક્યાંય બીમારી ના થાય અને આપણે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ તો જ કહેવાય કે આપણે ફિટનેસ એટલે કે આપણા શરીરને સરખી રીતે જાળવીને રાખ્યું છે.
ફિટનેસ અને એક્સરસાઇઝ એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે કેમકે આજકાલ આપણું જીવન એટલું બેઠાડું થઈ ગયું છે આપણે કોઈ હાર્ડવર્ક કરતા નથી એટલે માણસે એક્સરસાઇઝ કે રનિંગ કંઈ પણ કરતાં રહેવું ખૂબ જ જરૂરી છે. છે.
આજકાલ તો જોવો ને લોકોમાં એટલો ટ્રેન્ડ વધી ગયો છે કે રોજ સવારે સાયક્લિંગ કરવા પણ જાય છે સાયક્લિંગ એક એવી વસ્તુ છે કે જેમાં તમારા હાથ પગ અને આખી બોડીની એક્સરસાઇઝ થઈ જાય તમે અડધો કલાક ક્યાં બાર સાયક્લિંગ કરીને આવો તો તમારા આખા બોડીની એક્સરસાઇઝ થઈ જાય.
અને એક જરૂરી પણ છે ડેલી તમે એક્સરસાઇઝ કરો એમાંથી તમારું શરીર ફિટ રહેશે તમને કોઈપણ જાતના રોગો નહીં થાય અને ત તમે તમારી ઉંમર કરતાં નાના પણ દેખાશો અને તમારું સ્કીન તમારો ચહેરો એટલો ગ્લો પડશેે.
હા. એ વાત તો ખરી કહી તમે. લોકોને આજકાલ યંગ દેખાવું તો એટલું જ ગમે છે, પરંતુ પોતાના ફિટનેસ પર ધ્યાન આપવું નથી ગમતું, તો એ કેવી રીતે પોસિબલ છે કે, યંગ પણ દેખાવું છે ફિટનેસ પણ મેન્ટેન રાખવી છે, અને એક્સરસાઇઝ પણ નથી કરવી. આવું તો શક્ય જ નથી એટલા માટે આપણે અહ રોજ પોતાના માટે સમય કાઢીને આપણા શરીરને જ તો સમય આપવાનો છે. આપણી ફિટનેસને જ તો સમય આપવાનો છે. હા એવું હોય કે એક સાથે ના કરી શકીએ, પરંતુ ધીમે-ધીમે જો રોજ આદત પાડીએ તો થઈ જાય.
બિલકુલ. બસ લોકોએ થોડો આળસ છોડવાની જરૂર છે, કેમકે લોકો પાસે એટલો સમય પણ નથી અને થોડી એમને આળસ પણ છે. બસ લોકો એમનો થોડીક અહ ડેલી રૂટીનમાં ચેન્જીસ કરી લેશે અને થોડો ફિટનેસનો સમાવેશ કરી લેશે તો અહ એમનું ફિટનેસ ધીરે-ધીરે ઘણું સારું થઈ જશે.
હા એ વાત તો છે. મેં પણ ઘણા લોક કોના ઉદાહરણ જોયા છે, કે પહેલા એ લોકો કેવા દેખાતા અને પછી જ્યાર થી એ લોકો એક્સરસાઈઝ કરવા લાગ્યા, ફિટનેસ પર ધ્યાન આપવા લાગ્યા, પછી એમનું શરીરમાં જે તક ફાવત જોવા મળ્યો છે, ખુબ જ સરસ. ઘણો મોટો ફેર જોવા મળ્યો છે. જેનાથી એઓ યંગ પણ દેખાય છે, એમને બીમારીઓ પણ ઓછી થાય છે, અને એકદમ હેલ્ધી દેખાય છે.
તમે જો ઉદાહરણ તરીકે તમે તમારા દાદી છે, આપણા મમ્મીને જ જોઈ લો, એ લોકોની લાઈઇફસ્ટાઈલ તમે જો, એ લોકો આપણા કરતાં કેટલા યંગ અને હેલ્ધી લાગે છે, કે એક પણ એ લોકો દવા નથી લેતા, કેમ? કેમ કે પહેલાં એ લોકો બધું કામ જાતે કરતા હતા. કેટલા એક્ટિવ હતા, જ્યારે આપણે બધું મશીનોથી કામ થાય છે. તો આપણી લાઇફસ્ટાઈલ પણ કેટલી અહ એ થઈ છે, આપણે બધા ગોળીઓના આધીન થઈ ગયા છે. એટલે આપણેે તો એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી
સાચી વાત છે. અને એક ઉદાહરણ એમાં એ પણ કે આપણે ક્યાંક કઈ સીડી ચડીએ, બે ત્રણ ફ્લોર ચડી લઈએ, એમાં તો આપણે શ્વાસ ફૂલી જાય છે. જયારે પહેલાના જમાનામાં તો આવું અહ એ લોકો આખું પર્વત ને પર્વત ચડી જતા તોય એમને આવું કશું અહ સમસ્યા નથી થતી. અસ્થમાં જેવી નામની તો બીમારીઓ પણ નતી, કેમ? કેમ કે તેઓ તે વખતે પોતાના સ્વાસ્થ્ય પણ ખુબ જ ધ્યાન આપતા, ફિટનેસ મેન્ટેન રાખતા, અનુલોમ વિલોમ જેવા યોગાસન કરતા.
બિલકુલ અરે પહેલા તો પચાસ સાઈઠ વરષના થતાં ત્યાં સુધી એ લોકોને ચશ્મા જોવા નહીં મળતા કે બ્લડ પ્રેશર જેવી બીમારી શું એ ખબર નહીં હતી અને અત્યારે તો નાનાં નાના છોકરાઓને ચશ્મા છે અને બ્લડ પ્રેશર તો નાની ઉંમરથી જ આવી જ જાય છે.
એટલા માટે જ તો આજકાલના લોકો પોતાની ફિટનેસ થી દૂર ભાગી રહ્યા છે અને પછી ક્યાંક કોઈ ટોકે તો ત્યારે શરમ અનુભવે છે એના કરતા પહેલાથી જ પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું અને એસરસાઇઝ કરવી એ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ત્યારે આપડે પણ આજ થી ટેવ ઉપડીએ કે હવેથી થી આપણે ફિટનેસ પર ધ્યાન આપીશું રોજ ક્યારેય પણ આળસ નહી કરીશું અને રોજ એક્સરસાઇઝ કરીશું. જય શ્રી કૃષ્ણ.